હલો
હા પિંકી
હા હા હા ઓળકી ગહિ કે જાલા તમારે બી એડ વાળું? મજામા
બસ, હા મજામાં. એડ વાર ચાલ્યા કરે, આજે તો રજા હતી. હા સારું ચાલે, આજે તો ઓનો વરસાદ હતે હા એ એટલા માટે, તમે શું કરો એમે કમ્પ્લેટ ને તમારું?
એમ એ કમ્પ્લીટ, હવે મે ઈ જી સી નેટ ની તૈયારી કરુ.
ઈ જી સી નેટ ની હા બરાબર, શું કરો ઘરેજ
હા ઘરેજ
હા બરાબર બરો, બી એડ નહી કરવાના તમે?
લે આમ તો એમ નાહા બી એડ
હા અવ અવાજ બરાબર નથી આવતો.
હલો
હલો હા
હા તમારા કોઈ ક્લાસમેટ તેજસ્વન હતો તેમનો કોલ કો પેલો આવેલો હતો, બી એડ કરવાના છે, એમ કરીને.
હા હા હા એ તો કવ બધા મોસ્ટ ઓફ અમારા ક્લાસમાંથી બહુ બધા એ બલીમણમાં ફર્મ ભર્યું
હ હા એતો મારેતો એક્સપિરિયન્સ મળે એમ કરી મેં બી કરી મૂક્યું
હ હા નઈ કઈ નઈ પણ મારે મતલબ મારે સ્કૂલ માં જોબ નથી કરવી, એટલે તે પ્રમાણે મેં
હા એટલે મારે પણ સ્કૂલ માં નથી કઈરિ પ એટલે સ્કૂલમાં તો મારે પણ નથી કરવી, પણ જરાક હા
હા એટલે મેં વિચાર્યું કે ઇઝી છે એટલે તૈયારી કરું એમતો સારું પડે.
હા હા બરાબર, તમે એક્ઝામ આપે તો મને કેજો, હા મેં બી એવી કોઈ એક્ઝામ નથી આપી. જીસેત સારું ઓર પેલું આ વખતે ફોર્મ ભર્યું છે.
હા રીસેટ નુ મારે બી ફોર્મ ભરવાનું છે હમણાં.
હા, એટલે મેં બી એવી રીતે કોઈ એક્ઝામ નથી આઈપી.
નાઇ નઈ એમાં હું થઈ ખબર પછી આપડે આપી તો દઈએ આપવા પૂરતી પછી એ ટ્રાયલ ગણા કરે કે નઈ, આપણું ટ્રાયલ ગણાય.
હ હા એજ તો.
એમ પછી આપડું ઠપી આપડે પેલું રીપીટ હા એમ રીપીટ થાય કરે ને આપણું જ રીપીટ થાય તો આપણું ખરાબ દેખાય રિઝ્યુમમાં
હોયે એજ એક વાર પેલુંતે, હા હા એ વાત સાચી છે.
એટલે પછી, હા હા ની મે ડિસેમ્બર માં જ આપવાની. બુક્સ તો મેં કઈ બુક ખ કઈ નઈ કરી રહ્યો પેલી વાર છે એટલે તો બધી જે આપડે જે સિલેબસ છે, એમાં બધી બુક આવે થી બધી તે જ વાસી કરવાની થ જાય
એવું એફઆઈ થી બધું એટલે મને એમ કોઈ આઈડિયા નથી એટલા માટે ખાલી જીસેટ નો છે.
જીસીટ નો જે સિલેબસ છે ને એ જ જસીનર નો સિલેબસ છે.
એવું છે બરાબર કા ઇંગ્લિશ માં આવે ને ઓનલાઈન આપવાની ને ઓનલાઈન બેસ
ઇંગ્લિશ માં નઈ આવે હિન્દી માં આવે એટલે પેલું વા ને બીજું પેપર મેન ભ જ આવશેમ જીસેટ જેવું જ મતલબ ખાલી કોમ્પ્યુટર વાળું છે, એમ એટલું જ બીજું કઈ નવું નહી, મળે
હા એટલે કીધું ઇન્ટરનેટ બેઝ કોમ્પ્યુટર માં જઈ નને આપવાનુ
હા એમ એમ આપડું વલસાડ સેન્ટ્રલ નની આવે એમ એમાં આવું છે.
વલસા સેન્ટર એવું છે, બરાબર હમણાં જ મારું મેં પોતે જ ફોર્મ ભરી કેલું જઈશે એલ પણ પેલી વાર આપવાની છે, એટલે પછી સર ને કીધું કે ચાંદી કે અમને ફોન કરીને પૂછવાની છે, કેવી રીતે પેલું કેવી રીતે તૈયારી કરવાની એવ બધુ હલો હલો. હલો. હલો.